હલો
હા
હભળાઈને
હા હંભળાય
હા તો જો મેમ લોકો એક કલાક જેવા ક્લાસ માં રેય અડધો કલાક ની રેય
એટલે આપડે ટાઈમ ટેબલમાં ગણવા પડે એવું કેમ
એક કલાક ની તો પહી પિસ્તાલીસ મિનિટ તો રેય જ એ લોકો
હા અમુક સ્કૂલમાં છે ને પાત્રી ને અમુક માં પિસ્તાલીસ મિનિટ નો લેક્ચર હોય બાકી એક આખો કલાક નો થોડો હોય
તા સે તે એલ સી એમમાં પા પાંત્રીસ મિનિટ ના હતા
હા પાત્રિકા તો પિસ્તાલી એટલું ના જોયું એક કલાક આખો તો નહી આપે કોઈ
તોહો અહીયા છે ને પિસ્તાલીસ મિનિટના હોય
હા તે ગણવા પડે આપડે
હા
તે પ્રમાણે તૈયારી કરવાની ને તો પાટ પતિ ને બેહી રેહો
હા વરી
એવું જ બઠાતું છે ભઉ એવું ની એમ પાઠ પતી ને હા બાકી રેય તો કઈ ની પણ પાઠ પતી ને બેહી રે પડે એવું લાગે ને કઈ રમવાનું કે એટલે એવું પેલી જ જવા પડે એના પછી હું કરાવી શકતી તી
મારે તો વહેલો જ પતી જાતો હતો
મારો બી વરી પણ આમ ત ચોપડીમાં જોઈને ભણવાનું કે જોવા વગર
એ તો ફાલગીની મેમના તારે જોયેલા કે
હા મારા એ જોઈ કે આપડે કેવી રીતના ભણાવીએ એને બધું પણ ત્યારે તો આપડે મોડે જ ભણાવાનું હતું કે નઈ
હા તો આપડે બી એજ રીતના ભણાવાનું
એવું કે
એટલે માં કાકાની પોરી અહિયાં ફણસ વાળા સ્કૂલ માં જતી ઉ ને તો પેલા લો તો ગેલા ને તો કેહેતી હોતી એમ કે પેલા તમારી કોલેજ વાળ આવલા એમ કેય તો જે દિવસે મેમ લોકો એમ કે, તમારી મેમ જોવા આવે ને, એટલા ગભરાય, એમ કે ને રોજ. મ કે ચપડીમાં જોઈને ભણાવે, એમ કે તે દિવસે તો બરું એમ ચોપડી બંધ કરી દઈ, થોડુંક પેલું કઈ ને. પણ મોર્ડર બોલે, એવું કરે એ.
હા, એટલે થોડું થોડું જોવ જોઈ શકાતું, હ.
હા, એટલે અમારે હું કવિતા નેવ લઈ તેમાં જે શબ્દ આવે, એની સમજૂતી આપવાની. ને શબ્દના અર્થ.
અવાજ બહુ કટ થાય.
હા.
અવાજ બઉ કટ થાય, ગવ
અસત્ર આવે, એટલે એવું.
હા. હમ, ભરા જ છે.
એ તો વાર થી વાર ચાલુ જ છે.
તાવારથી છાન છે, ના ચાલે.
હા, કપડાં.
આખી રાત ચાલો જ બધું પાણી પાણી.
અમાર બાજુ પેલું હોસ્પિટલ છે. વડુ ડુંબ.
હમ, હ.
હડ પડા
હ, હમ. તેમ તો કામ કલાકો મે આવી, પછી સાડા અગિયાર વાગે જવા.
હ મારા નાવા ન બી ક ટટ પડ
શ જ નાે તો કપ્ટ નેહા ને બેગણ લખેલા છે. એક વિજ્ઞાન એક ગણિત.
મેનું વિજ્ઞાનની બે એ આજે લખી કાઢું મેમે કાલે છે ને, સહી કરાવી લેમ. કેમકે. આ પેલી રિયા પે રિયા છેને. મ ન કાઉન્સેલર રાખેલું મે પેલી એક. ત એ તે અ ભાવના મે એમ
એમે.
હે.
એનો મેન વિષય અંગ્રેજી.
હા. હમ્મ.
હિંદી થોડી લેય.
અ ખબર નનીકલે હ પતાશે
વાની ઈચ્છા જ નહીં થાય, આપે બે બોલેલાને આપે. પણ એ લોકોને કેતો જ હોવ જ પડે ને. હભરાય કે?